હલો.
હલો.
હા અવાજ આવે છે? હલો અવાજ આવે છે?
હા આવે તમને?
હા આવે છે.
હા. પણ મને ડબલ ડબલ અવાજ આવે છે. જો અજુય આવે છે કેમ એવું આવે?
તમારો અવાજ ડબલ આવે છે એમ?
ખબર નય આજે એવું થાય છે. જો હજુય આવે છે મને એટલે કોય
તમે
હા મે ઇયરબડસ નાખેલા છે.
અને કઈક નવા પહેરેલા હોયને રજ ન પડતા હોય કદાચ એવું હોય હકે
આજ વાપરું છું રોજ કઈનઈ ચાલો એટલો બધો નઈ આવતો હવે
બસ તો ઠીક છે તો આ ક્યાંરના તમે મોબાઈલ ને ક્યાંક ધસતા હોય એવું લાગે છે.
નહી કસ ક્યાં ઘસવાની
કાઈ વાંધો નય હાલો જે હોય આજના સમયમાં માણસને સફળતા નસીબથી મળે છે કે મહેનત થી?
મહેનતથી મળે.
કઈ રીતે?
હમ કેવી રીતે તો મહેનત કરીએ તો તો પછી આપને સક્સેસફુલ થવાય. મીન્સ કે હું વિચાર્યા તમારા નસીબ માતો થશે છે પણ હું મહેનત ના કરું તો પણ એવું પણ હોય કે નસીબ ને મહેનત બંને જોએ બહુ જ મહેનત બોધ મે ગરબ મા નસીબ આ સક્સેસ ગય હમ્મ ચા લેવા માંગે શ ક સક્સેસ ને એકદમ નજીક હોય ને મને કય
થઈ જાય કે હું મરી જઉં તો પછી એમ થાય. બરાબર છે.
આપલે બધને વ જુંએ.
હા, એટલે બંને જોઈએ પણ મહેનત વધારે જોઈએ એ પ્રમાણે વાત છે ને મૂળ તો
હમ્મ.
એટલે અને મહેનત તો નહિતર એમ છે પેલા મહેનત કરી લે પછી નસીબ ના વાત. બેસી રેવાય એટલે વાંધો નહીં.
તમારા મત મુજબ અહ
હમ્મ મહેનત કે નસીબ. પેલા મહેનત નસીબેય જોર કરે પણ પેલા મહેનત આપડથી થાય એ બધી કરી લેવાય પછી નસીબ ના બળે મુક કે દેવાય. આજે બધા કુંડલી માં વેલી કરે તો એમાં હોય? હું તો નથી કરતો જે માનતા હોય એની માથે ભાઈ. મનેતો હું મોસ્ટ ઓફ વર્ક છે આપડે આપડી રીતે કરવામાં કર્મમાં કે મહેનત કરવા માની એ છીએ ઈ હાથની લકીરોમાં કે પગના લીટામાં એવું કઈ માનતા નથી. હમ્મ, અને મોસ્ટ જો તમને એક એક એક વાત મોસ્ટ ઓફ હોય કે તમારે પાહે એક કે થી કઈ થાતું હોય ને તે ટ્રાય કરે પછી એનાથી નો થાય ને શ્રદ્ધામાં બધા ચડી જાય કાયા અંધશ્રદ્ધામાં વધારે ચઢી જાય માતાજી ને વધારે માને ગમે ભગવાન ને ભુવાનને બધારે પછી મારવાનું શરૂ કર દે. જે તે મેહનત ઓછી કર નાખે ત્યારે. હો તો હમણે તો કયો અત્યારે ભવિષ્યમાં એ ભવિષ્યમાં એ કેટલી આ એ આવાજ આવે ડબલ ડબલ હજી આવે છે ડબલ?
હવે તો ખબર નહીં વધારે જ આવે છે એકદમ તમારી જો કે વાત કરશો તમારો અવાજ મને મારે જેટલો જ વોલ્યુમ થી આવે છે.
મને તો અહ સિમ્પલ જ આવે છે.
હાલ ચાલો હું બોલું કઈ નહી એ એમાં કેટલી અહ ભવિષ્યમાં એ કે જે આગળ જશે કેટલો આગળ જશે જે હોય જે.
ભવિષ્યમાં એ કેટલો કરદો છે. એ આઈ તો સાથે ની જાય પણ આપણે માણસ જેટલું ડેવલપ જેટલુ રીય્યુઝ કરશું માણસ વધારે આગળ જશે એ આઈ ની અહ થી. કેમ કે એ આઈ તો એટલું ઇન્ટલિજટ પોતાની રીતે એટલું બધું ડીપમાં વિચારે કે માણસ ને વટી જાય.
હા ચાલો એને છોડો તમને સૂર્ય દય વધારે ગમે કે સૂર્યાસ્ત.
પેલા ઈ ક્લીઅર કર નાખું કે સૂર્યદય કોને કહેવાય ને સૂર્યાસ્ત કોને કહેવાય?
હા, ક્લિયર કરનાખો.
હૈ કે હું કરી નાખું એમને.
એ મને ખબર જ છે.
અછા ઓકે સૂર્યદય એટલે સૂર્ય પ્લસ ઉદય એવી સંધિ છૂ છુટી પડે કા સર સૂર્ય ઉગે.
પણ એ તો નોર્મલ છે ખબર જ હોય ને કે સૂર્ય દય એટલે સૂરજ ઉગે ને સૂર્ય આસથે એટલે સૂર્ય સૂરજ આઠમ તો હોય.
ઓકે આનો તો ખબર છે તો વાંધો નહી તો મને વધારે સૂર્યદય ગમે આયસે આયસે આયસે હવે જવાદો ના મને વધારે સૂર્ય દય ગમે સૂર્ય આસ્ત કરતા. કેમકે સૂર્યોદયના સમયમાં મોસ્ટ ઓફ પીપલો સુતા જ હોય. અને સૂર્યદે જોવા વખતે કે સમય શાંતિ વધારે જોવા મળે સૂર્યા અસ્તમાં તો એક તો બધા માણસો જાગતા હોય પોતાના નોકરી ક્યાંકથી આવતા હોય કેઈક માનતા હોય એટલે માણસનું પ્રમાણ વધારે હોય. અને એટલે સૂર્યોદય વધારે પસંદ છે.
બરાબર
તમારું શું કેવું?
મને તો સુર્યાઆસ્ત તો ક્યારે ગમે કે જયારે એકદમ કેહેવાય ને કે સંધ્યા ખીલી છે. એઉ ખબર હોય ઓરેન્જ ઓરેન્જ હોય
હા ગોલ્ડન હવરસ
એટલે એવું અ જ ખબર નઈ ઓરેન્જ હોય કે એટલે ગોલ્ડન હોય એટલે એવું હોય થોડું વાતાવરણ મસ્ત
એટલે એ સમયને ગોલ્ડન હવર કેવાય સંધ્યાંને ઇંગ્લિશમાં એવું કઈક છે
તો એ એ ટાઈમે સાંજ નનું વાતાવરણ વધારે ગમે અમુક વાર વાદળ એકદમ વધારે હોય ને તો સાંજ નું વાતાવરણ વધારાનું ગમે. એ સૂર્ય હું સૂર્યોદય તો હવારે ગમે પણ જોવાનો ઓછો મળે.
જાગતા નો હોય તો બરાબર વાત છે. પછી મેન વાત તો એ છે કે જો અજી સંધ્યામાં તો સંધ્યામાં એવું હોય. કે તમારી કોણ જો ન તો ધારો કે સાત વાગે તમારો સૂર્ય અસ્ત થતો હોય. તો સાત વાગે ને એટલે હાઉ બ્રાઈટનેસ કેવાનું મોબાઈલની ઘટા જાય બ્રાઈટનેસ ઘટી જાય. જેવી સંધ્યા ખીલે ને એવી ઓટોમેટિક એની કરતા બેડનેસ કેટલી વધી જાય. કેસરી કે તમે કહ્યો ને પીડું એ પ્રમાણે આખી કે ત્યારે સંધ્યા ખીલી. પછી એ ટોટલ પાંચ મિનિટ કરતાય ઓછા સમય માટે હોય ને એ પછી પછી ફુસ. સ્પીડટ મા આકે બ્રાઇટનેસ કેમ ઘટી જાય એકદવારમાં ઝટકે અંધરું થઈ જાય.
ને એવું પણ હોય કે હા અહ એમ કેવુંજ સારા ટાઈમ સુરત પણ આમ તો શું કેવાય ડૂબતા હોય દેખાય ને એક બાજુ એ પણ દેખાય ચાંદ.
હમ્મ પછી નક્કી નો કેવાય ન ઈ નક્કી નો કેવાય નક્કી નો એટલે ઈ જેવું હે. કી પૂનમ છે કે અમાસ છે એ પ્રમાણે ડિપેન્ડ કરે એ આજુબાજુ. તેરસ આપે ઈ તો કોકોર તો એ સૂર્ય ઉદય થાય ત્યારે દેખાય જ છે ને.
આવ જો હા હા.
હા પ્લસ હા કયો હતો ટોપિક?
હ.
તમે કહો હું કઉ તો જીવનમાં સૌથી સુંદર લાગશે શું લાગે છે શું શું?
દુનિયામાં સૌથી સુંદર દેશ કયો લાગે છે?
મારો દેશ મહાન ભારત દેશ મહાન. સુંદર દેશ ભારત જ લાગે ને ભલે એ જેવો જેવો પણ આપણો દેશ છે. ઓલા જેવું છે કે વાતચીત માતા પિતા ભલા તમને માતા પિતા તમને મારતા હોય ટોચર કરતા ગમે કરતા હોય માતા પિતા એ માતા પિતા જ કેહવાય. એટલે જે છે.
કસો અવાજ આવે જ બેકગ્રાઉન્ડ માંથી?
એક રિંગ ફોન આવ્યો એટલી રિંગ આવી ભાઈ.
બરાબર અમારા ત્યાં તો વરસાદ ચાલુ થઇ ગયો.
હ તો મજા આવતી હશે ને અ વાત કરવાની બહુ મજા આવે.
એવું મને તું ઊંઘ આવે વરસાદ ચાલુ થાય ને એટલે
સમય હું વરસાદ આવતો કે લેશન બેશન કરતો હોય કેવી મજા આવે. કામ કરવાની બોવ મજા આવે મતલબ ધીમે ધીમે ઝરમર ઝરમર પડતો હોય.
એ તો છે પણ ચા પીવાનીમાં સૌથી વધારે મજા આવે.
ખા શું.
ચા ભાવે કે કોફી?
કોને મને?
ના મે બીજા કોઈ જોડે આવડે વાત કરું છું ને.
ઓકે તો મને ચાય ભાવેને કોફી ભાવ કોફીમાં પણ મને ઓલી વધારે ભાવે કોલ્ડ કોફી આવે ને એ હમણાંમાં કેટલાય સમયથી પીધી નથી એમાં એવું છે કોલ્ડ કોફીની દીદી એ બનાવેને સ્પેશિયલ બનાવે. કે કોફી કંઈક બનાવીને પછી બોલો આઈસક્રીમ ઉપરથી નાખીને બહુ મજા આવે પછી બ્લેન્ડર કરી નાખે એટલે
બરાબર છે.
પણ હું કાઈ પીતો જ નથી ચાય ન કોપી ન એટલે એક પણ નહી.
ત સવારે કઈ નહિ પીતા એમ?
એ સવારે ચા, દૂધ પીવું.
હમ મને ત દૂધ જ નહીં ભાવતું.
એનો ભાવ માણસને જ ભાવે.
હારું ચાલો, ખુશી શું છે ખુશી?
હમ.
ખબર નહી તો આ બોલો મારી પાસે આજે ક્યુસ્શન નહી કસા.
આપ બેહવા માટેનું સ્થાન છે ખુરશી, બીજું શું હોય?
સી એટલે ખુરશી ને ખુશી હા
છે હેપીનેસ, ઓકે ઓકે ખુશી. ખુશી જે તમને કમ કાર્ય તમે કરો પસંદીદા અને એ કહેવાથી તમને આનંદ મળે એ ખુશી છે. અને ઈ કોઈ એટલે અંદરથી અંદરથી તમને ફિલિંગ આવે. એનેમ ફીલ થયું ભાવ છે એક જાતનો, એ કોઈને જોવા ન મળે. તમારું શું કેવું છે? એરા તમે કરો તો એવું ન હોય ને કેટલા તો દુખમાં થયો હશે.
એટલે એવું તો હોય પણ હવે ખબર નહી. એન્ડ્રોઈડ ગમે કે આઈફોન તમને?
મને એન્ડ્રોઈડ હો ભાઈ હું એન્ડ્રોઈડ નોજ ચાહક છું. અને એમાંય તે ખાસ કરીને સેમસંગ વધારે પસંદાર આપણે આઈટમ છે. તમારે શું ગમે? એપલ કીધું.
ફોનમાં એવું કાઈ ઈચ્છા નહી. જે હોય તે વાપરવા જોઈએ ખાલી.
ટાઈમપાસ કરવા જોઈએ, ફોટા પારવા જોઈએ, એક સારો ફોટો આવવો જોઈએ. ફિલ્ટર વાળો.
એવું કશું નહી. તમે તો જાણે પાડતા નહી કે ફિલ્ટરમાં.
ઑગ ઑગ કેલા મને
એ ફિલ્ટરમાં પણ એજ લોકો હારા લાગે જે રીયલમાં હારા લાગ.
જે આ કેટલો તમને કેમેરો હોય અને એ ફિલ્ટર ન હોય. કેમેરામાં કે મોબાઈલમાં તો કેટલા અંશે તમને વ્યાજ બી લાગે એ મોબાઈલ?
એ મારી પાસે સાદાહો ફોટા છે. જે જોઈને એવું કઈ નઈ લાગતું કે એ ફિલ્ટર છે કે નહી એમ તેમ.
ઘણા બધા પ્રમાણમાં તો ફિલ્ટર બધા બહુ યુઝ કરતા હોય.
બધાની મરજી ને પોતપોતાની મરજી હોય, ક્યાં તમને સેમસંગ ગમે. તમે તો ચોરાઈ ને જજ કર્યા રાખો એમની મરજી એને જે કરવું હોય તે અમે કહીએ છ તમને પછી.
તો ભાઈ એવું ક્યાં જજ કરવાની વાત હતી આતો જસ્ટ એમનું વાત. છે ઓન ઓને કેવાય ને શું કેવાયને ગુજરાતીમાં યાર શબ્દ ભૂલી ગયો. ઓન ઇન જનરલ ઈંગ્લિશમાં કહેવાય ને.
પણ તો પણ છોકરાને એવું કમ લાગે ફ્યુચર બહુ યુઝ કરે એટલે એવું થાય કે બધી છોકરીઓ યુઝ કરતી જ હોય.
એહા એવા
આવા ડાયપરને એવું પેરતા અમે પણ એવું.
ના, ના, આવો ઇન્સ્ટાગ્રામમાં રીલ્સો આવે આવી બધી.
હા, હા. બરાબર છે.
હા એટલે એવું નક્કી ન હોય ઇન્સ્ટાગ્રામ વિશે પણ વાતોને થાતી હોય આ છે તે છે. હમણાં તો એવું કાઈ બહુ જૂની વાતું છે કોરોના કાળ પેલાની.
હા તો ચાલો આપણે મનિટ પતી ગયા આપણે કોલ કટ કરું છું.
પતિ ગઈ?